હલો.
હલો.
કેમ છો બેહેન?
બસ મજામાં, તમને મારો અવાજ આવે છે?
હા, હા આવતું જ છે. આજે આપણે કયાં ટોપિક ઉપર વાત કરવાના છીએ?
આજે આપણે લોકલ માર્કેટ અને ખરીદી વિશે વાત કરીશું. એટલે કે કેવાય ને કે અહ ગામમાં બજાર ભરાય છે, જેમ કે અહ રવિવારી હટવાડો પછી એવું બધું હોય ને કે જ્યાં આપડે વસ્તુઓ ખરીદવા જઈએ તેઓ દુકાન ની સરખામળીએ ત્યાં વસ્તુ એકદમ સસ્તી મળતી હોય છે, જેમ કે ગામમાં આવેલા બજાર જ્યાં લોકો રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ ખરીદવા જાય છે. ગુજરાતમાં લોકલ માર્કેટસ ખુબ જ જીવંત અને રંગીન હોય છે, કારણ કે ગુજરાતમાં શાકભાજી, ફળો, કપડા, ઘરેલું વસ્તુઓ, હસ્તકલા, હસ્તકલાની વસ્તુઓ, તોરણ પછી અહ અહ સો પીસની વસ્તુઓ આ બધી જ વસ્તુઓ સરળતાથી મળી જતી હોય છે. અહ ગામના ઘણા બધા માર્કેટો હોય છે, બજારો હોય છે નાના મોટા, એને આપણે લોકલ માર્કેટસ કહી શકાય અને ખરીદી કરવી એ આપણા દૈનિક જીવનનો મહત્વનો ભાગ છે. લોકો સામાન્ય રીતે સસ્તું અને સારી ગુણવત્તા વાળો માલ મેળવવા માટે અહ લોકલ માર્કેટ પસંદ કરે છે, કારણ કે અહી વસ્તુ એકદમ સારી ગુણવત્તા નું મલે છે અને અહ દુકાનની સરખામણી એ તેનો ભાવ પણ સસ્તો હોય છે. તેથી એ લોકો અહ ખાસ કરીને અહી અહ આવા બજારોમાં તે લોકો ભાવતાલ પણ કરાવે છે, હ હવે ત્યાં નાની દુકાનનો લોકલ માર્કેટ નો જે હોય સેલર, તે બાયરને કેય કે હું અહ થ્રી હંડ્રેડ ની કુર્તી વેચું છું, તમને જોઈએ તો લ્યો. ત્યાંની પેટર્ન્સ અને ગુણવત્તા પણ બહુ સારી હોય છે, જેથી આ ગુજરાતીઓ જલ્દી આકર્ષાય છે, અને એને ખરીદી લેય છે અને એ લોકો ભાવતાલ પણ કરાવે છે. કે આ ત્રણસોની વસ્તુ છે અમે તો બસોમાં જ લઈશું, એટલે ઓલો સામલે વાળો વ્યક્તિ સામેથી ગઈ કે ના, ના અઢીસો આપજો એટલે જે બાયર છે એનો તો પચાસ રૂપિયાનો ફાયદો જ થઈ ગયો એટલે આવા બધા જે અહ નાની મોટી ટી ભાવતાલની બાબતો છે, તે મોસ્ટલી આપણને લોકલ માર્કેટમાં વધારે જોવા મળતી હોય છે, અને અહ તેના ઘણા ફાયદા પણ છે, લોકલ માર્કેટના, કે ત્યાં શું કે તાજા શાકભાજી, ફળો ઉપલબ્ધ હોય છે. હવે આપણને અહ દૂર સુધી જવું ના પડે અને માર્કિટ બહુ દૂર હોય તો, આપણે લોકલ માર્કિટમાં જઈને ખરીદી શકીએ, અને અહીંયા ભાવ અહ સામાન્ય રીતે મોલ અને સુપર માર્કેટ કરતાં તાં ઓછા જ હોય છે. અને અહીંના સ્થાનિક વેપારીઓ હોય છે, તેમને રોજગારી પણ મળે છે. જેમ કે આજુબાજુ ના નાની મોટી દુકાનો હટવાડામાં ભેગી થતી હોય, અને સારો ધંધો કમાતી હોય એટલે એ લોકોની પણ એક રોજ ગાર નું એક કહેવાય ને સર્જન થઈ જાય છે. અને ગ્રાહકો અને વેચનારાઓ ડાયરેક્ટ સીધો સંપર્ક કરે છે. એમાં કોઈ બીજે અહ દલાલ તરીકેની અન્ય એજન્ટ કોઈ વ્યક્તિ હોતી નથી. ગ્રાહક આવે છે એને ગમે છે તો વસ્તુ ખરીદ્યે છે, અને વેચનાર વસ્તુ એને વેચી દે છે, અહ પણ અહીં ઘણી મુશી મુશ્કેલીઓ પણ જણાતી હોય છે, કારણ કે અહ વસ્તુ સસ્તી છે, સારી ગુણવત્તાની છે, એવું સાંભળીને વધારે ગા ગરાક આવી જ છે જેના લીધે ભીડ થઈ જાય વધારે અવાજ થઈ જાય અને પાર્કિંગ ની સમસ્યા થઈ જાય. કે પછી ગુણવત્તા સ્થિર ના પણ હોય ને તો, પણ અ એક ધડાકે વેચાઈ જાય અને આપણને પ્રોપર વેમાં એની ગુણવત્તા નથી મળતી. થોડીક તો ભેળસેેડ વાળી હોય જ છે. પણ પરંતુ આજકાલના જે આ મોટા મોટા મોલ, શોપિંગ સેન્ટર છે, એ લોકપ્રિય છે. એની સામે લોકલ માર્કેટમાં આપણને સસ્તું મળે છે. અને ગુણવત્તા પણ સારી હોય છે અને આપણે ભાવતાલ પણ કરાવી શકીએ છીએ. તમે‌ શું કેવું છે આના ઉપર?
મને પણ એવું લાગે છે કે જે આપણે વિષય પસંદ કરેલા છે, જે આપણા માટે રોજિંદા જીવન સાથે ખૂબ જ નજીકથી જોડાયેલું છે. પરંતુ ઘણીવાર આપણને તેને એક સામાન્ય બાબત તરીકે લઈએ છીએ જ્યારે આપણે બજારમાં જઈએ છીએ, કોઈક વસ્તુ ખરીદીએ છીએ, અથવા કોઈક અ દુકાનદાર સાથે વાત કરીએ છીએ, ત્યારે આપણે માત્ર એક વ્યવહારથી નથી કરતો પરંતુ, એક સમગ સ્થાનિક અર્થતંત્રનો ભાગ બનીને કરીએ છીએ. અ શું આપણે મને તો એવું લાગે છે કે, આપણે ખરીદી કરતી વખતે કિંમત જોઈએ છીએ કે પછી ગુણવત્તા. વિશ્વાસ અને સંબંધો વિશે પણ વિચાર કરવું જ જોઈએ. આજના સમયમાં જ્યારે અ મોટા મોટા મોલ કે ઓનલાઈન શોપિંગ ઝડપથી વધી રહ્યો છે. ત્યાં લોકાલ માર્કેટિંગ અને નાના વેપારીઓનું મહત્ત્વ સમજાવ ખૂબ જ જરૂરી છે. આ માર્કેટિંગમાં માત્ર ખરીદી માટેની જગ્યા નથી, પરંતુ તુ પરંતુ એક જીવન સાંસ્કૃતિક છે. ત્યાં લોકો એકબીજાને ઓળખે છે, વાત કરે છે હસે છે, અને એક સંબંધ બનાવે છે અને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એક નાના દુકાન સાથેનો સંબંધ ઘણી ઘણી વાર વર્ષ સુધી ચાલે છે, તે આપનું નામ જાણે છે, આ આપને પસ પસંદ અ કરે છે અને આપણે જાણે છે કે, ક્યારે તો અમારી જરૂરિયાત તો પહેલા જ સમજી લે છે અને આ માર્કેટિંગનો એક મહત્ત્વપૂર્ણાંક અ પાસે એ છે કે વિશ્વાસ થી મોટું હોવુ જોઈએ. વિશ્વાસ મોટા બ્રાન્ડ અને જાહેરાતનો આપણને આકર્ષે છે. પરંતુ નાના વેપારીઓ પોતાનો વિશ્વાસ અને સેવા દ્વારા ગ્રાહકો જોડે છે. તેઓ માટે દરેક ગ્રાહક મહત્વનો હોય છે, કારણ કે તેની વ્યવસાય સીધો લોક પર આધારિત હોય છે. લોકલ ખરીદી નો આપણી સમાજ પર શું છે? સમાજ પર એવી અસર પડે છે, કે સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે આપણે હમજવા પડે છે કે, વિસ્તારના લોકોનો સહારો બનીએ છીએ, આપણ પૈસા આપણા અ વિસ્તારમાં જ રહે છે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને છે. હવે આપણે એ જોઈએ કે ઓનલાઈન શોપિંગ ઓનલાઈન શોપિંગ એ એકબીજા માટે ખૂબ જ જરૂરિયાત બની ગયેલું છે જેમકે તે લોકોને બહાર જ જવું નહી પડે છે. ઘરમાં જે રહીને ઓનલાઈન શોપિંગ કરી લે છે, અને જો નહીં ગમતું હોય તો તેને રિટર્ન કરી દે છે. મને તો ઓનલાઈન શોપિંગ ખૂબ જ ગમે છે. કેમકે અ આપણે મનપસંદ વસ્તુઓ મનાવીએ છીએ અને હું પણ કેટલી વખત ટ્રાય કરેલી છે ઓનલાઈન શોપિંગ. હું જેટલી વખત કોઈપણ પ્રકારની વસ્તુ મનાવું છું તે સારી જ આવે છે અને જો મને નહીં ગમે તો મેં એને રિટર્ન કરી દઉં છું. અને એમાં તો હવે તો ઓપ્શન પણ થઈ ગયેલા છે કે કેટલાક કેશ વન કે ઓનલાઈન તો કેટલાક લોકો તો એમ એમ એમ લાગે છે કે, આપણે જો એ માલસામાનને રિટર્ન કરીશું તો આપને પૈસા નહીં મળે ની મળશે પરંતુ તું એવું ની મળે છે. આપણને ચોવીસ કલાકમાં આપણાં અકાઉન્ટમાં તો પૈસા આવી જ જાય છે‌ અને નાના વેપારીઓ મને તો એવું લાગે છે કે આપણે ક્યારેક વિચારીએ છીએ કે આથી નાના વેપારીઓ પર શું અસર પડતું. નાના નાના દુકાનો માટે એક અ મોટો પડકાર બની ગયો છે અને આમ અને આ ટેકનો અને આ ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ વધારેપૂર્વક થાય લાગ્યો છે. અ મને તો એવું લાગે છે કે વેપારીઓને સ અ સપોર્ટ કરવો જોઈએ. કારણ કે આ માર્કેટ નબળું પડી જશે, તો આપનનું સમાજ સમાજ પણ નબળું બની જશે આની ઉપર તમે શું તમને શું રાય લાગે છે?
હ લો લોકલ માર્કેટમાં ખરીદી કરવાથી અ લોકોમાં સામાજિક સંબંધો પણ મજબૂત બને છે. જયારે આપણે વારંવાર એક જ દુકાનદાર પાસે જઈએ છીએ ત્યારે વિશ્વાસ અને ઓળખાણ વિકસે છે. પછી કારણકે, ક્યારે સારો માલ પસંદ કરીને આપે છે, તો કોઈ વાર આપણને છૂટ પણ આપે છે. એટલે કે ડિસ્કાઉન્ટ આપતો હોય છે પછી લોકલ માર્કેટમાં વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદના માણેક ચોકમાં લો ગાર્ડન ના એક મા વગેરે ખુબ પ્રસિદ્ધ છે. અહીં માત્ર ખરીદી જ નહીં, પણ ખાવા પીવાના સ્ટોલ્સ હોય છે, પરંપરાગત કપડાઓ વેચાતા હોય છે, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ પણ વેચાતી હોય છે. પછી મો ના તોરણ કે પછી, બાંબુ વાંસના ખુરશી ટેબલ કે પછી, આપડે વાત કરીએ તો કાચના ઓલા સો પીસ ના વાસણો. આ બધી જ વસ્તુઓ આપને લોકલ માર્કેટમાં વધારે જોવા મળતી હોય છે અને ત્યાં ખાવા પીવાને નાના મોટા સ્ટોલ્સ પણ હોય છે. અને સાચી વાત કવું તો આજના સમયમાં ભલે ઓનલાઈન શોપિંગ સરળ બની ગયું છે, પરંતુ લોકલ માર્કેટમાં જેને ખરીદી કરવી એની મ હોય છે. અને એ પણ મને બહુ ગમે છે કારણ કે ત્યાં અમે હું મારી વાત કરું તો અમે દર રવિવારે વલસાડમાં રવિવારી ભરાય છે, હટવાળો કહીએ ને એવું કે ત્યાં આપણને બધી વસ્તુ એમ જ હોય આ આપડે ખાલી જોવાનું આપણને ગમે તો ખરીદવાનું. નહી. અમે તો નાસ્તો કરીને પાછા, એટલે અમે તો આખું ફેમિલી અમે જઈએ રવિવારીમાં એમાંથી અમારી યરિંગ્સ લઉ. કપડા લઉ અને ચંપલ લઉું પછી અ મે જા ભાત નો નાસ્તો કરીએ પછી અમે ઘરે આવી જઈએ છીએ. અને આની એક મજા છે કે આપણે ફેમિલી સાથે જઈએ છીએ બહાર અને પછી ફેમિલી સાથે લંચ કે પછી ડિનર કરતા હોઈએ છીએ. અને શોપિંગ પણ કરીએ છીએ અને આપણને વસ્તુની ખબર પડે કે આ વસ્તુ નકલી છે કે ખરાબ છે કે, આપડી જીવન જરૂરિયાતને સંતોષે એવી છે કે, એની ગુણવત્તા કેવી છે, એનો ભાવ તાલ કરાવી શકાય કે નહી. આ બધી વસ્તુ આપણને બજાર નું કેવાય ને એનાલિસિસ કરતા આવડી જાય આપણને.
હા મારા માટે તો એવું લાગે છે કે આપણે લોકલ માર્કેટિંગ કરવું ખૂબ જ જરૂરી બની બની ગયું છે, કારણ કે આપણે ગ્રાહક છીએ જો આપણને દુકાનદારો. પાસે ના જઈએ તો. લોકોનું જીવનશૈલી કેવી રીતે ચાલશે પરંતુ તે લોકો ગુણવત્તા અને વિશ્વાસ અને સંબંધોને પણ મહત્ત્વ આપવું જોઈએ. જો આપણે સમમાજ. સમજદારીથી ખરીદી કર કરવી જોઈએ અને આપ ખર્ચાને પણ નિયંત્રિત રાખવું જોઈએ, મને તો એવું લાગે છે કે આપણને બદલ બદલાવ આવી બદલાવ લાવવો જોઈએ માર્કેટિંગમાં.
હા મને આજના વિષય ઉપર તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો.
હા બેન ચાલો.